કેમ છો ધવલભાઈ?
આ રેડી એકદમ.
શું કરો? જમીને બાર નીકળ્યા તા એમ?
હા જમીને બહાર નીકળ્યા તા બસ.
તું ઘરનું ખાવાનું જમો છો કે બાર હોટલમાં જાઓ? એવું એમ? ઘરનું ખાવું જ કે પૌષ્ટિક આહાર ખાવો જોઈએ? જેમ દાલ, રોટલી અ ઘણા લોકો નથી બહારનું ખાવા ખાતા તમે કદાક અ જોયું હશે કે ઘણા એવા લોકો હે કે જે બહારનું ખાવા ખાઈ ખાઈને પોતાનું જે સ્વાસ્થ્ય ગુમા વતા હોય છે ને જે ઘણી ચ તપલીફ પણ પડતી હોય છે શું કેવું તમારું?
હાચી વાત.
હા ચેવું તમને કોઈ તમે બહારની વસ્તુ ત નઈ ખાતાને?
ના ના
ના બરોબર બારની વસ્તુ ખાવી ના જોઈએ કારણ કે ઘણા બધા આજે બીમારીઓ થતી હોય છે તમે કદાક સાંભળ્યું હોય તો અમે હાલમાં પણ રોડે ફરવા આયો છું બારે ઓટો મારવા એટલે હમણાં મે એક વસ્તુ જોઈ કે પકોડની લારી હતી અતારમાં પક પકોડીની લારી લેટ હુધી અમારે ચાલે એમ લેટ હુધી ચાલુ રે પછી જે મે મંજુરિયમ છે વગેરે બધું ચાલુ હતું એટલે અમે મુજ જે હમણાં આયો એટલે જેવું જ જોયું ને કે પકોડીની લારી આગળ એક ગટરની લાઈન ચાલુ હતી અને જે પકોડી બનાવતો હતો તેને પકોડી પકોડીનમાં હાથમાં કઈ મોજા પહેરવા નતા કે કઈ સેફ્ટી પણ નતી એટલે એવી રીતે લોકો પકોડી બનાવે કે કોઈન ફાવે નહી. તમારું શું કેવું આના વિશે પકોડી બનાવી કે બહારનું ખાવા વિશે?
સાચી વાત બારું ના ખાવું જોયું ઓમ તમારી વાત. સાચી છે દેવજીુભાઈ અને હું બીજું છું ક આ એ બધું સ્વાસ્થ માટે હાનિકારક છે. એ બધું ખાવાથી આપડી તબિયત બગડી શકે છે.
વાત હાચી.
એ બધું ના ખવાય ઓમ તો તમારી સાચી વાત.
એટલે તમે તમારું શું કેવું તમે કો ફરીવાર.
ના હું તો નથી ખાતો બસ અમુક જે પૌષ્ટિક આહાર હોય એ ખાયલું છું. જે જેમ કે પનીરનું શાક અ દાળ રોટલી પલે પાવભાજી
બરોબર હું તો કઉ કે તાર પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ ઘરનું જ ખાવાનું ખાઓ જોવે તમે હાલમાં જે જે ગામ વિસ્તારમાં રહો. તો અયા તમે રોજંદા છો ખોરાક કેજો મને થોડી માહિતી આલો. શું દરરોજ શું ખાવ તમે
દરદ તો મે કટ. ઠોળ અને લીલી શાકભાજી વગેરે વગેરે ખાઈએ છીએ.
ભગે માહિતી આલો ને થોડી સારી રીતે
જેમ કે તમે દાલ રોટલી ખાવ બરોબર.
છે
એમાંથી તમને એનર્જી મળે
હ
અને જેમ કે તમારે ઘરનું જ ખાવા ખાવું જોઈએ. અને બીજી બધી તમે વાત વકે કરી જેમ કે બહાર ન ખાવા ના ખાવું જોઈએ.
બસ વાત સાચી. ઘરનું જ ખાવું જે ના કે તમાને ઘણી પ્રોબ્લેમ થતી હોય મે હમણાં ચેક જોયુ તુ વાંચજો સમાચારમાં. કે આ જે ઘરનું લોકો ખાવા નથી ખાતા બાર ન ખોરાકાય એટલે ઘણી બધી બીમારીઓ થતી હોશે, મેં હમણાં જોયું કે જે ડેન્ગ્યુ, મલેરિયા જે અમુક જે ને બે મલેરિયા તે પણ બીમારી થતી હોય છે એટલે આ ડેન્ગ્યુ રિયા જેવા બીમારીઓ એ ઘણી ખૂબ અસરકારક કરતી હોય આપણ તમે મને થોડી આ જે ડેન્ગ્યુ મલેરિયા વિશે માહિતી હાલો થોડીક.
આ ડેન્ગ્યુ મલેરિયા
આ બે તાવને એના વિશે
હા એ કઈ રીતે થાય છે ખબર છે તમને? આજે આ ગટરની આ ગટરની પાસે જે ખરાબ ખરાબ લારીઓ હોય જે ખાવાની જે નાસ્તાની લારીઓ હોય ને
હું
અતે બધા અમુક લોકો ખાય છે. અને તેમના હાથમાં પેલું પહેરવાનું પણ નથી હોતું. તેના કારણે ડેન્ગ્યુ વધાર ફેલાય છે. અને ઓ જે લીલી જાડીઓ હોય છે ને, તેમાંથી પણ ડેન્ગ્યુ નીકળે છે, જે મચ્છર હોય એમ તો મારો એક મિત્ર પણ છે. તે બહારનો ખાવા ખાય છે, ખાસ, તે માટે હમણે એક મહિનાથી બીમાર છે.
બસ સાચાચ મારો પણ એક મિત્ર છે તેને હમણાં કંઈક થયું હતું કે જેને પેટમાં ઇન્ફેક્શન એટલે હવે પેટમાં ઇન્ફેક્શન થયું છે, એને કઈ ખબર નથી. એટલે પછી તે દવાખાને ગયો ડીસા હવે ડીસાના ડોક્ટરે કીધું કે તમને પેટમાં ઇન્ફેક્શન થયું છે રિપોર્ટ કર્યો એટલે પછી મારા દોસ્તારે પૂછ્યું શું કારણ થી ઇન્ફેક્શન થયું? એટલે ડોક્ટરે ડીટેલમાં કીધું કે તમે જે બારની વસ્તુ કહો જે અ તમે કજાક જે પકોડી ખો પછી જે ફાસ્ટફૂડ ખોવ એના કારણે ઇન્ફેક્શન થયું હશે. એટલે એવું જે બહારનો વસ્તુ ખાવને એટલે ઘણું બધી તકલીફ થતી હોય તમે તો ઘરનું જ ખાતા હશો ગોમડિયા વિસ્તાર વાળા એટલે શું આજે શું જમીન્યુ?
અમે હમણાં મગફોળી વાવી છે, અને શાકભાજીમાં સાથે ભિંડા ગવાર અને ચોળાફળી તે બધું છે, એટલે હવે સીઝન પટવાય છે. તે હવે બધું નીકળી જાય છે.
હા તમે શાકભાજી આવો છો?
હા વાવેએ છીએ.
એ આમ કેટલી વાવી છે?
અ અ જાણે બે બિગા ખેતી હ અમાર ખેતર તેમાં બધું અડધું અડધું વાવી દેવાન
બરોબર બરોબર અમે ખેતી તો ખેતી તો કર કારણ કે જે પૌષ્ટિક આહારની જરૂર પડે એ આપણને ખેતીમાં જ મળે પછી આપણે ખેતી દ્વારા પશુપાલન પણ કરતા હોય છે, એટલે આપણ પૂરતા પ્રમાણમાં જે પોષક તત્વો જે આપણે હું તમને એક વાત કહું તમે વાપરજો કે તમે માની લો તમારો ખેડૂત હોય ને ખેડૂત એ ખેડૂત ખેડૂત ન પુત્ર એ બધા તંદુરસ્ત જય કારણ કે જો ખેડૂત ખેતી કરવા માટે આપણે તાકાત લે આપણે પરિશ્રમ કરવો પડે એટલે આપડે કસરત થઈ જાય બીજું કે તમારે ખેડૂત હોય ને તેની પાસે પોતાના ભેસો ગાયો હોય જ એટલે જે ભેસો નું દૂધ ગાયની ઘી જે પૌષ્ટિક આહાર જે ઘરનો આહાર લે એના કારણે તેમને ઘણા બધા ફાયદા થતા હોય તમે કદાકો ઓભળ્યું હ છે. કે જે બહાર રહેનારા લોકો છે, એ ઘરનો ખોરાક જ ખાતા હોય છે.
હા
તમારું શું કેવું તમે બહાર જઓ તો તમે ઘરનું ખો કે બારથી હોટલ માં જખો
ના અમે કદાચ બહાર જઈએ તો જે પૌષ્ટિક આહાર હોય એ ખાઈ લઈએ નગર તો અમે જાતે બનાવીને ખાઈ લઈએમ ખાસા દાડા માટેની ટ્રીપ હોય ને તો અમે જાતે બનાવીને ખાઈ લઈએ
વાત સાચી તમારી તો બરોબર તમે એકદમ વાત સાચી કરી ઘરનું જ ખાવું જોઈએ કારણ કે બાર ન ખાવાથી ઘણા નુકસાન પણ થતા હોય છે, તેથી હું તમને એક સલાહ આપ આપ ગુ છો કે તમે બ ટલી કડાકા ન ખાવ સ્વચ્છ રહો અને તંદુરસ્ત રહો તમારું શું કહેવાના વિશેય
સાચી વાતમ ઘરનું જ ખાવું જોઈએ જે બહાર નું ખાય છે. તેના માટે સારું નથી
તમે અયા શું કેહેવા માંગો જે બારનું ખાય છે, જે ફાસ્ટ ફૂડ ખાય અયા શું કેહેવા માંગો તમે
તેમને હું કહેવા માંગુ છું કે તમે આ બધું બહારનું ખાવાનું બંધ કરી નાખો અને તબિયત સારી રે બીજું કઈ ન ન કર તમારી તબિયત બગડશે
છી સવારમાં કસત કરવી પણ જોઈએ તમારા માટેતે
તમારે દેખો તમારું આ જે તમે ફાસ્ટ ફૂડ ખાધેલું છે તે તમારે પાછું રિકવર કરવું હોય તો તમારે રોજ વેલા ઉઠીને કસરત કરવી જોઈએ
હમ
અને ફળ એવું બધું
વાત વાી તમે તમે હોહો કેમ નઈ કેમ
કેમ કે હાનિકારક છે બધું શરીર માટે હા ફળ ને એવું બધું ખઈ એ છીએ અને સવાર વહેલા ઉઠીને રનિંગ કરવા જાઉં છું
એવુ એમ તમે ક્યાં ફળ ખાવાવો પૌષ્ટિક ફળ કે જે દવા વાળા
પૌષ્ટિક ફળ હું જેમ કે ઓ એક મારો મિત્ર છે ડીસાથી તે ફળ લાવે છે એનું ખેતર છે તેમાં વાવેલા છે એને
હમ્મ.
ખાસા બધા પણ કેળા
હા વાત તો અમારે પણ વીસ વીઘા જમીન છે એમાં અમે દસ વીઘા મગફળી વાવી છીએ અને પાંચ વીઘામાં અમે ફળ ફ્રૂટ વાવીએ છીએ અને પાંચ વીઘામાં અમે જે ભેંસોનો તબેલો છે પછી તેમની માટે ચારો એ બધું કરેલું છે. એટલે આપણ અમારે કઈ ચિંતા જ નથી કારણ કે જો ભેંસો છે એટલે તેમાંથી દૂધ મળી રહેને પૌષ્ટિક દૂધ ઓર્ગેનિક પછી ગાયો નું ઓર્ગોનીક ઘી પછી જે આપણે ઝાડો આવેલા છે ચીકુ ના પછી જામફળ ના પછી કેરી બધું આપણે જે પૌષ્ટિક જે આપણે ઓર્ગેનિક નથી તે શું કહેવાય આને ફળો એ પણ કેળા બ બધુંમાં પણ મળી રે. એના કારણે આપણને જે તંદુરસ્તી પણ જળવાઈ રહેતી હોય તમે શું કરો હાલ
હાલ હું આઈટી આઈ કરું છું.
આઈટી આઈ કરો તો તમે નાસ્તામાં હું લઈજો
નાસ્તામાં હું ઘરેથી પૌવા બીજા વઘારેલા લઈજઉ અથ વા રોટલી લઈ જાઉં હા
શું શું લાઈજો રોટલી બોટલી હા રોટલી શાક એવું લઈ જો એમ તો સારું કેવાય નકે ઘણા વ્યક્તિઓ તો કોલેજમાં જાય એટલે તમે જોતા હશો કે બહાર નું જે કેન્ટીન ની વસ્તુ જ ખાતા હોય છે જે પડીકા કે ભાઈ દાબેલી એના કારણે અહિયાયાનું શરીર બગડી જતું હોય તમે તમારે નોટિસ કરવાનું તમાને હું હાચી વાત કવ હકીકત તમે તમારા જે કોલેજ તમે આઈટી કરો કે કોલેજ કરતા હોય જે કરતા હોય પણ તમે નોટિસ કરવાનું કે જે કોલેજ આવતા હોય ની અંદર તમારે શરીર જોવાનું એક વાર શરીર માં કશું હશે જ નહી તમારા કરતા તો નબળા જ હશે
હા સાચી વાત
શું તમે તમાર કોલેજમાં એવા વ્યક્તિઓ છે જણાવો માહિતી
હા એવા ઘણા પણ વ્યક્તિઓ છે જે ઓમ એકદમ સુકાઈ ગયેલા છે એ દાડો કે તો પડીકા વગર ની, એમનો જીમ ના ચાલે. અને વ્યસન તો, વ્યસન તો ખુબ વ્યસન કરે છે. એવા લોકો છે, અમારા આઈટીઆઈના.
બરાબર વાત તમારી સાથે આઈટીમાં વ્યસન પણ કરનારા હોયને બધું કરનારા હોય શું કરવાનું હવે આવી રીતે જો આગળ થાય શું કેવ તમારું
હાચી વાત છે હમ વ્યસન ના કરવું જોઈએ. વ્યસન ના કરવું જોઈએ એમના માટે હાનિકારક છે આગળ જાતા આગળ જતા પહિ એમને તકલીફ ખુબ પડે. કેન્સર વેન્સર થાય કે વગેરે બીમારીઓ થાય વ્યસન કરે.
બોલો, બોલો, બીજું બોલો‌.
જેમ કે, હું તમને એક વાત કેવા માંગુ છું હ.
હા.
આ જે પડીકા ઉપર લખેલું હોઈ. કે પડીકા હ ચાલે. અને તંબાકુ ઉપર સ્પષ્ટ લખેલું હોય કે, આ ખાશો તો તમારું કેન્સર થઈ શકે છે, તો પણ લોકો બધા શું કહે છે કે, પડીકા મતખો અને હા, તંબાકુ એવું બધું એ રાજ ખાય છે.
વાત તમારી સાચી છે, જે તંબાકુ જે પડીકા હોય છે એ તંબાકુ આજ આ મારી સામે છે કે, સિગરેટડ્યું છે, એમાં હવે તે કે, એમ શું લખેલું હે? એમની નીચે એવું લખેલું હે કે આ જે તમે આ જે ટોબેકો ખાવો, એના કારણે તમને કેન્સર થઈ શકે. હું તમને જોઈને તમને ક ક્યાં લખેલું છે? આ લખેલું રહી જ, ખુબ નાના સર લખેલું છે એટલે જયારે કોઈ-કોઈ વ્યક્તિ કેસ કરે ને કંપની ઉપર, તો આ કંપની વાળા ફાવે કે ના, જુઓ, અમારે લખેલું છે કે, તમે ખાશો તો કેસ થશે. એટલે એવી રીતે કંપની વાળા પણ બચતા હોય અને સારી રીતે પોતાની જે સિક્યોરિટી વધારતા હોય, આ જો તમે જોતા જશો, તમે કદાચ બહાર આવ્યા હોય, તો તમારી જે કચરો હોય ત્યાં જોજો, શું કેવું તમારું આના વિશે?
હાચી વાત. અને પણ, જે આ લોકો જે કચરો ફેલાવે છે, એથી પણ હા, બધા નવા નવા રોગો નીકળે છે.
બધા છે.